લાલભાઈ તો
બસ એકદમ મજામાં છીએ ને ચાલવા નીકળેલા હમ તમારો ફોન આયો
સરસ લો હું તમને જયારે ફોન કરું ત્યારે તમે ચાલવા જ ની કળેલા હોય છે બઉ મને તો આ ગમ્યું એમ
ટેવ જ એવી છે કે જમીયએ ને એટલે પેલા જમીન પછી ઘરની બહાર નીકળીએ એટલે મુખવાસ બુખવાસ લઈ દુકને અને પછી શાંતિથી ચાલવા નીકળી જવાનું અમારી પાસળ શું એક સોસાયટી છે એમાં કેવું વાતાવરણ શાંત હોય છે ને
અચ્છા અચ્છા સૌથી સારામાં સારું જમી ને ચાલુ એટલે તો મારે પણ આશું ને આ ટીવ લાભી પડશે જીવન માં. આનાથી શરીર પણ સારું રહે, એવું મને જાણવા મળેલું છે.
સો ટકા, ભાઈ તમારું પેટ વધતું હોયને, અને શરીરને સ્વસ્થ રાખ કુ હોયને, સુંદર કરવું હોય, તો તમારે ચાલવું જ પડે. દ રોજનું બે થી ત્રણ કિલોમીટર તમે ચાલેલા હોય ને, તો તમારું શરીર થોડું કસાય ને ભાઈ. તો જ મ સારું રે, પેટના રોગો હૌથી વધાર કેવી રીતના થાય, જમીન આપડે તરત જયું હોયને, ઘેર બેસી જવાની ટેવ હોય, સોફા હોય. કે પલંગ હોય તો મસ્ત મજા ના અ આડોડા પડી ને તીવી જોવાની ટેવ થઈ ગઈલી ત્યારેમ લોકો જનરલી. બધા આળસુ થઈ ગયા છે.
સાચી વાત છે, સાચી વાત છે, અને હું તો શું કઉ છું કે, આ બેઠાડું જીવનથી જે પેટ વધે ને તો પછી બીજું કેવી રીતે થાય ખબર, એક તો તમારા એપિરયન્સમાં ફેર પડે, તમને કોઈ કપડાં ફિટિંગ ના આવેય પેરુતો સારા ન લાગે, લુક વાઈઝ તકલીફ પડે, બધા શરીરની આન તેરી તકલીફો અલગ, અને વધુમાં કેવું કે ફરવા તમે ક્યાં ગયા હોય. અને તમારા પત્ની જોડે તમે ફોટો પડાવતા હોય. તો તમારો પેટ નીકળેલું હોય, તો આખો ફોટા નો લુકજ બગડી જાય.
હા સો ટકા એ તો હોઉથી વધારે પેલું એ એમાં તો મેન એવી વસ્તુ ના છે, કે તમે કોઈ જગ્યા જઈ રિયા હોય આ હોય તો તમારું પેટ શું વધારેું દેખાતું હોય, તમારી બોડી ના હોય તો અમુક ટાઈમે પેટ બહારઈ આઈ ગયું હોય, માથા તું ક એ ખોરાક બર એસ તર વધારે હોય છે, પણ તમારો ખોરાક જો સારો હોય ને ભાઈ તો પાછું આ બધું પ્રોબ્લેમ બહુ ઓસા થાય છે. પાચન શક્તિ મજબૂત બનેલી હોય, તમારું નિયત્ન ડાયટ હોય, પણ પછી તમે સારો એવો ખોરાક લેતા હોય ને રોજ નુ, તો તમાર વધારે સારું રહે, જેટલું શરીર સરસ હશેને, એટલું જિંદગી સારી એવી જીવી શકાય.
અને આમે આપણા ગુજરાત તી માતો કહેવત જ છે ને, કે તન મન વધે સુખમાં રહે શરીર તો સૌથી સ સ હા તો સૌથી સારામાં સારું સુખ તો તમારું શરીર સારું રે ને એમાં જ છે, જો તમારું શરીર સારું હોય. હજી હા પેલું શુંખ સાચી વાત છે આપની, હમ્મ તો કેવું કે શરીર તમારું સારું હોય ને તો તમે જીવનના દરેક આનંદ માણી શકો.
સો ટકા
હા, તમારા પાસે પૈસા વધારે હોય, પણ શરીર નુ સુખજ બિલકુલ ન હોય. શરીર રે તમારું વારે ઘડીયે બીમાર રહેતું, હા તો એનો કોઈ મતલબ જ નથી, ના તમે ક્યાંય ફરી શક કો ના કોઈ વસ્તુ જમી શકો સારી, સ્વાદ ન માણી શકો એનો.
હમ્મ
હા તો મારે હવે તમારા ઉપરથી શીખ અને પ્રેરણા લઈ અને ફુલ ચાલવાનું ચાલુ કરી દેવું છે.
સો ટકા, સો ટકા, રમેશ ભઈ ચાલવું જ પડે, પૈસા તો ઘણા બધા ભેગા કરી લઈશું, પણ પછી અદેવાદ ના હોય તો શું કરવાના એ પૈસા ને તમે કોઈ ફરવા જગ્યા ના જઈ શકો સારું જમીજ ના હયકો ડાયાબિટીસ થઈ ગયું. પૈસા ઘણા છે ડાયાબિટીસ થઈ જયુ કોઈ હારું ખાઈ જ નહી કરવાનું સૌથી મોટો રોગ. કેન્સર. કત મહાન રોગ કેહેવાય ડાયાબિટીસ ના તરફ, કારણ કે તમે જીવતો મારી નોખે ઈ તો
સાચી વાત છે, હવે આ ડાયાબિટી તો અત્યારે છે ને શરીર નો સૌથી મોટો સ
અત અતારામાં નેવું ટકા ગ લોકોને એવું થઈ ગયું કે ભાઈ ડાયાબિટીસ તો જનરલી આવીજ જાહે, અમુક ઉંમર અમુક એજે અત્યારે ડયાબિટીસ આઇ જાય પેલા આ રોગ હતો જ નહી કા કે પેલા કેવું હતું રમેશભાઈ. લોકો મહેનત તું હતા પરિશ્રમ વાળા હતા ખેતી કરતા હતા એમ. લોકો વ્યવસાય સાથે જોડાયેલા હતા અને મહેનતું હતા બઉ એટલે એ લોકો ન શું આખો દિવસ મહેનત કરતા એમ જમીન સાથે જોડાયેલા ખેતી વાડી સાથે જોડાયેલા હોય એટલો.
સાચી વાત છે. એટલે શરીરમાં શું કોઈ બી રોગ ના આવતો અને વધુમાં હાલમાં તો તમે સમાચારપત્રોને ન્યૂઝમાં એવું જોતા હોય ને તો નાના નાના બાળકોને પણ હાર્ટ એટેક બીપી પછી ડયાબિટીસ એવી કેટલી બધી બીમારીઓ થાય છે તો બા હા તો આ પછી બારનું ખાવાના લીધું‌. એ આ બધી એની આડઅસરો જોવા જ મળવાની છે સો ટકા તમારા શરીર માં.
અ તાર પેલા આપડ પશુપાલન ધંધા થ સંકળાયેલા થ બરોબર રમેશભાઈ. એટલે કેવું હતું કે તમને દરેક ના ઘેરે ભૈસો હતી. એટલે કેવું હતું તમને દૂધ મળી રે. તો ચોખ્ખું બરોબર બીજું કે તમે સાસ દૂધ દહી. અને મોખણ એટલે કે ઘીન આ બધું તમને પેલા મળી રહેતું હતું. અને આવક આવક એવું થયું છે હવે બધું ભેડછીડયું આવે છે ક્યાં થી તમારે છે ને તો. પરોમાં આવે જો ન્યુઝમાં કબી. આવા ડબ્બા તિલ ના ડબ્બા ખોટા પકડાના પલે પછી ઘિ ના ડબ્બામાં ભેડસેલ. પકડાડુ આટલા જથ્થો પકડા આ જગ્યાથી લોકો લોકોને. જીવન સાથેની ચેડા થઈ રહી છે અ તારમ.
સાચી વાત છે સાદર સ્વાસ્થ્યનું જોખમ તો અત્યારે એટલું બજારમાં મળી રહ્યું છે ને તમને. કે કોઈ બી એક સારામાં સારી હોટલમાં જાાવ ને તો બી તમે ગેરંટી ના આપ. આપી શકો કે અહિયાં સારા તેલમાં કે કોઈ સારા ઘીમાં કે બ. હોટલમાં આ વસ્તુ બનાવાયલ હશે.
અત્યારે તો તમે ઝેર ખાઈ રયા હોએ રમેશભાઈ એવી કેવાય થાળી ની અંદર. તમારી થાળી ની અંદર ઘેર પીરસવામાં આવે છે.
સાચી વાત છે આપની આ વાત સો ટકા સાચી છે.
આપડે લોકો બહાર નાસ. તો કરવા જઈ જે પેલું આપણા ન્યુઝપેપર માં આપતા હોય છે નાસ્તો. હવે ન્યુઝપેપરની ઈંક શું જનરલી આપડે એની સાથે તેલ બળત. તેલ ની સાથે થઈને એવી તો કંઈક તો થવાનું જ છે ને.
અને હા એ પછી તમારા.
મેં જવાનું જ છે.
સાચી વાત તમારા શરીર માં એ લેડ રહ્યું. એ લેડ તમારા શરીર માં જાય પછી લેડ તો એકદમ તમારે કેન્સરજનક પ્રોપર્ટી ધરાવે છે. તો એ તમને લાંબા. ગાળે કેન્સર અત્યારે કેવું કે લોકો એવું કે છે કે અમે કોઈ પણ પ્રકાર નું વ્યસન કર. કરતા નથી અને તો પણ અમને કેન્સર થયું. આ એની પાછળના પણ ઘણા આ બધા કારણો જ જ થાય છે.
કે એમને ચા ચા નું વ્યસન નોતું તોણંદાર તો સાઈડ રહ્યું. એલું બહાર પણ ના જમતા એમ કદી હોટલ ની અંદર જમ્યા હોય એવું એમનું મેં નથી સાંભળ્યું. લા નું શાક અને પાણીની. અંદર રોજ ઉકાળી અને હળદર વાળું પાણી પીવાનું ડેલી ની. નો ક્રમ સાંજે નવ વાગે મસ્ત સુઈ જવાનું સવારે વહેલા પાંચ વાગે. ઉઠવા નું ભગવાન ના દર્શન કરવા જવાનું ખેતરો ઓટો મારવા જવાનું લાકડા ના આપડા. પતા તમે સાંભળ્યું કોઈ ઉલટી વોમિટિંગ ના થાય તમારા ચંપલમાં રાખો ને તો. તો એવું એ રાખતા થાય ર તો. બી એમને એવું કેન્સર થિવ તું એમ એલે અત્યારે લોકો ઘણા એવું હોય છે એમ.
હમ અને બીજું તો શું કે ખાન પાાન છે તમારા જીવનમાં. સ્ટ્રેસ છે બહુ સ્ટ્રેસ વધારે પડતો લો ને તો પણ જીવનમાં તમને ઘણી બધી તક. તકલીફો છે અત્યારે વસ્તી કેવું છે કે હસવાનું જ ભૂલી ગઈ છે બિલકુલ.
અને નેનો માઇન્ડ થઈ ગયું છે રમેશભાઈ અત્યારે તમે હું તમને કઈક વાત કું ને તો તરત તમને. ખોટું લાગી જાય ત તમે એના એના વિશે જ કન્ટિન્યુ વિચાર કરતા રહો અને વિચારો. વિચારો ના વાયુ વ્યક્તિ તમને હે ને. એ તમને ડિપ્રેશનની અંદર પ તમે શું કરો છો. એ તમને ભોન ના હોય તમારા પરિવાર વિશે તમે ના વિચારો એમ. લતારમાં આવું બહુ જ બનતી હોય છે અને. આ નાના બાળકોની અંદર આ ઘટના બહુ જ જોવા મળે છે.
સાચી વાત છે અત્યારે તો હમ હમ. હમ હમ હમ અત્યારે તો કેટલા દસમા બારમા ના છોકરાઓ. જયારે બોર્ડ નું કોઈ પેપર સામાન્ય ખરાબ જાય. તો સુસાઈડની એવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. તો આ કે કેટલું આમનું મનસ. નાનું થઈ ગયું કહેવાય કે એક સામાન્ય બાબત ઉપર સતત વિચારણા કરી. અને પોતાની જાતને ડિપ્રેશનમાં નાખી દે છે.
હા હમણાં નીટનું પેપર કઈ કેન્સલ થીધું તો લોકો આત્મહત્યા કરી લીધી હો. ટપલ મહિનો રન લેવાસી એની અંદર તમારી આ. વિશ્વાસ ને શું કેમ ગુમાવી દો છો તમે મહેનત કરી જા તો. એક વર્ષ રહી ને કહ તો અને લેવાની છે ને ફેરથી લેવાવાની છે. તો એ લોકો એમ ડિપ્રેશન ની એટલા અંદર આવીાય બસ હવે શું થશે હવે શું થશે એમ. એક જ વસ્તુ કોઈ જિંદગીની અંદર નક્કી ના કરી શકે.
હમ અને કેવું. કે અત્યારના બાળકો છે ને કે ચોવીસ કલાક ફોનમાં હોય બરોબર એટલે એમને. બહારની દુનિયાનો એટલો અનુભવ જ લીધો નથી કે જે આપણે આપણા નાનપણમાં. બધી અન્ય અન્ય રમતો રમતા. તો જેથી શું આપણા આત્મવિશ્વાસ માં પણ વૃદ્ધિ થતી.
હા સો ટકા આપડે પેલા નાના હતા એલે લખોડી રમતા પછ સાપુ રમતા હતા. પછી ગીલી ડંડા એ રમ્યા આપડે બધી રમતો સાથે. સંકળાયેલા હતા ને મજા આવતી. અને રમેશ બીજું માટીની અંદર ત બાળકો નથી રમતા એની અંદર.
સાચી વાત છે. હમ હમ. બરોબરબ ચાલ બધું કેવું છે કે અન્ય ઘણા બધા આના તો અન્ય પરિણામો પણ હોઈ શકે છે. અને જીવનમાં પણ કેવું કે થોડું આપડે સાચવીને અને આપણા બાળકો પ્રત્યે. તે પણ સભાનતા રાખી. અને યોગ્ય રીતે એની કેળવણી કરીએ ને.
હ
તો એમનું શું કે જીવનમાં સુધારો આવે અને આવી નાની નાની વાત. એમનું મગજનું જે છે ને વિકાસ. સારો થાય. પછી યોગા કરાવીએ કસરતો કરાવીએ તો શું આત્મવિશ્વાસ માં વૃદ્ધ. થાય અને બાળકો ના જીવન સાથે પરિચય સારો રહે. જીવન સાથે પરિચય સારો રહેે ને જેથી બાળકોને. કેવું કે જીવનમાં આગળ કોઈ મોટી તકલીફ આવે ને તો પાછી પાણી ન થાય. પછી અન્ય કોઈ પણ જાતનું. હા તો એવું પણ થઈ શકે. અને શું કે બીજું કે શું બાળકોમાં તમે ભણતર તો સો ટકા સાચી વાત છે કે. પડિતર સ્રૂખ. પણ ભણતર સાથે ભણતર પણ આપણું ગુજરાતીમાં તો કહેવત છે કે ભાઈ ભણતર કર. ગણતર નું વધારે મહત્વ હશે. આવું કેમ કીધેલું છે કારણ કે એમને ખબર જ હતી કે હવે. આવતા સમયે બાળકોનું મનસ્વ એકદમ નબળું પડી જશે કારણ. કે હવા મોબાઈલ આવ્યા મોબાઈલની દુનિયામાં તો કેવું બાળકો ફોનમાંથી અને સ્ક્રીનમાંથી ઊંચા જ નથી આવતા. ચોવીસ કલાક યુટ્યુબ ના શોર્ટસ અને રીલ્સો સ્ક્રોલ કરતા રહે છે બરોબર. તો હવે એમને મોબાઈલ ની બહારની દુનિયાના ગેમો છે મોબાઈલ માન્ય. વિવિધ પ્રકારની બોલો આપણે બહાર રમતો મેદાન ઉપર રમતા જયારે બાળકો. મોબાઈલમાંચ ગેમું. આખો દિવસ ચાલુ સતત પછી કેલું આંખોને નુકસાન કરે માનસિક રીતે કે. કોઈ એફોર્ટ કરે એ બાળકો જાણતા જ નથી અને આપડે કેવું કે. આપણા સમયમાં આ કસરતો અને એવ બધું અન્ય વિવિધ રમતો કરેલી છે જેથી. આપણને આત્મવિશ્વાસ અને બહારની દુનિયા સાથેનો આપણો સંબંધ જળવાઈ રહલો છે. આ બાળકો ને. અ મોબાઈલ માં ચોવીસ કલાક આ બધું અંદર ને અંદર કરવાથી મગજનુંું. જથ સમય. ડિપ્રેશન આવે છે અને સાયન્ટિફિકલી તો આ રિસર્ચ પણ થયેલી છે કે તમે. સતત રીલ્સ એક કલાકથી વધુ પ્રમાણમાં અથવા કોઈ બી સ્ક્રીન ટાાઈમ તમારે. જનરલી અડધા કલાક કલાક થી વધુ સતત.